કેમ છો.
હેલો કેમ છો મોટી બેેન. હેલો.
પછ
મારી અવાજ આવતી છે તમે.
હા મને તમે.
ઓકે તો આપડું આજનો ટોપિક ખબર છે તમે હું છે. આપડું આજનો ટોપિક પાસપોર્ડ સો મેુટ છે.
કી
હા. મેં તો વિચારે કરું કિ ઘરનું ફૂડ અ ઘરનું ખાનું જ વધારે હારું હોય‌. ફાસ્ટ ફૂડ માં તો કોઈની ખબર થોડી છે કે. પેલા સામને વાળો માણસ કઈ રીતે બના્યા કરે. અ કે પ સારું તેલ. નુ બનાયા કરે કે પામોવેલ બનાયા કરે એ. તેલ. કે કેટલા વર અ ટાઈમ થઈ ગયું છે વાપોરે સુધી આ. તેલમાં કઈ પડી ગયું તો નથી કઈ વસ્તુ કે કોઈ જીવ ઘરનું બનાવું ખાડનું તો એ તો ખબર છે નને આપડે કેટલા અ તેલ અને નમક અને પેલા મસાલા નાખીએ. આપણે આપડે પ્રમાણે બનાવી શકીએ.
એકદમ સાચી વાત છે તમારી ઘરનું જે ખાવાનું ટેસ્ટી ની સાથે પોષ્ટિક પણ હોય છે જ્યારે બાર નુ
હા.
ખાના ખાતા હોય છે.
કેમ કે મારો વિચાર તો જો. ફાસ્ટ ફૂડમાં પણ સારું છે લેકીન તમે. એક સ્ટેન્ડર્ડ યા એક કોલિટી જગ્યા જમશો તો એ સારું છે. એટલે.
સાચી વાત છે તમારી પણ જો એજ વસ્તુ આપડે બાર જમી એ ઘરે બનાવીને સારું જમીએ તો એ ઘણું સારું રેતું હોય છે આપણા માટે
એ તો તમારી વાત સાચી છે.
ત્યારે ખાસ કરીને ઘર માં નાના બાળકો હોય ત્યારે તો ફટણ ઉટાળીને ઘરું નુ જ ખાઉ જોઈએ.
હા હા. એ તો એમને સેહત નું પણ થોડુંક આ અ ડિપેન્ડ કરે પેલું એમને સેહતનું પણ થોડુંક ઘણો ફાયદો થાય અગર ઘરનું ખાય તો બારનું ખાય તો આજ આજે ખાધું અને બે ત્રણ દિવસ પછી એ બીમાર પાકું જ છે પડવાનું છે કેમ કે કેવી રીતે બહારનું ખાનું બનેલું છે મને પણ નઈ ખબર અને કોઈને બીજું ને
બેલ આપો ને બાવિશ પેલેસ્ટ. સાચી છે આપણે કોઈ પણ સારી જગ્યાએ જઈએ પણ ઘણી વખત એ જે તમને ફરીને ફરી ઉપયોગ થતો હોય તો આપણા બોડીને નુકસાન કરતું હોય છે.
અત્યારે તમે જોઈ લો છો એક કેસ આવેલો હતો એ એક એક અ કેફે હતું એ કોફીમાં કોફીમાં કોક્રોચ નીકળેલો હતો બતાવો.
ઘણી બધી વસ્તુ માં એવું થતું હોય છે કે સારી સારી રેસ્ટોરન્ટમાં ત્યાં જતા હોય છે ત્યાં આવેદના જિવાક નિકળતી હોય ક્યારેક જીવતું નિકળતું હોય છે એવા કિસ્સા બહુ સાંભળવા મળે છે. અને ત્યારે ડર પણ લાગે છે કે આના કરતા આપડણે ઘરે બનાવીને ખાઈએ તો સારી રહેતું હોય છે એમ.
હ અને તમે જયારે પણ હોસ્પિટલ જાશો તો ડોક્ટર આજ કેશે કે આ ફૂડ કેન્સર છે, આ ફૂડ પોઈઝન થી થયું છે. અગર તમે આ બધા ખાન ખાનપાનમાં ધ્યાન નહીં આપશો તો તમે બહુ મોટી બીમારી પણ થઈ હકે. ક્યારે-ક્યારે તમે ફૂડ કેન્સર પણ થઈ જાય. અને એ એમનું કંઈ ઈલાજ પણ વધારે અહ પેલું ની થાય તો તમે લાસ્ટ સ્ટેજમાં આવીને કાંઈ તમે ઓછું થઈ શકે પણ.
એકદમ સાચી વાત છે. એક દિવસ નું બહારનું જંક ફૂડ ખાવાથી આપડે પછી પાછા ઘણા બધા દિવસ નોર્મલ ખાવાનું સહન નથી કરી શકતાં.
હમ્મ. એ વાત પણ તમારી હાચી છે.
બહાર નું ખાવું જોઈએ પણ લિમિટમાં આપણે સમજી વિચારીને બહાર નુ ખાવું જોઈએ, કે અમુક સમય મર્યાદા પ્રમાણે ક્યારે-ક્યારે ખાઈએ તો એ વસ્તુ નુકસાન નથી કરતી હોતી.
હમ્મ-હમ્મ. ક્યાં અગર તમે મહિનામાં એક વાર, બે વાર ખાવ તો પહી કાંઈ નુકસાન જ ની પડે. હવે તમે વીકમાં ચાર પાંચ દિવસ બહાર જ જમ્યા કરો તમારું ડાઈટ ઇન્ડસ્ટ ડાયટ પણ એ સાર રું ની રહેશે, તમારું રૂટીન પણ બગડી જશે. અને તમે શું ખાતા છો, તમે પણ નહીં ખબર પડશે. ઘરનું તમે દાલ, શાક ને રોટલી પણ ખાશો ને તમારી સેહત અને બોડી સારું રહેશે. થોડુંક તમે લાંબા જીવી હકશો. અને બહાર નુ તમે પીઝા અને બર્ગર ને ખાશો ને તમે જીવવાના છો સાઠ વરસ, તો તમે જીશો તીસ જ વરસ.
હમ્મ હમ્મ.
હમ્મ હમ્મ. અને કોલેજ સ્ટુડન્ટ ના લાઈફમાં તો આ બવ બધા આવું તો બઉ બધા ચાલે. કે કોલેજ સુજન ના જયારે એ કોલેજમાં થાય તો એમનું ટાઈમનું અને શેડ્યુલ તો બધું ચેન્જ થાય જાય. તો એ બધા ખાલી કેન્ટીનમાં જાયને કોઈ ફ્રાઈ રાઈસ કોઈ મંચુરિયન કોઈ નૂડલ્સ આવું બધું જ ખાય. ઘરનું ખાનું તો એમનો ટાઈમ પણ ની મળે. અને આ જે સ્ટુડન્ટ પી જી હોસ્ટેલમાં રહે એમનું તો શેડ્યુલ આખો બગડી ગ્યો છે. કેમ કે મારો એક ફ્રેન્ડ હતો એ તો જયારે પણ જમવા જાય તો એ અ પેલા એક પ્રધા અ પ્રનામંત્રી થી એક એક પેલું ચાલતું છે કે ઘરનું ભોજન. તો એજ પ્રેફર રેફર કરે કે આ થોડું ખાનું સારું છે. અને ઘર નું જેવું છે. બીજું બધું રેસ્ટોરન્ટ અને કેફે છે એ જમે લેકિન બહુ ઓછું જમે. કેમ કે અગર એ ખાવાથી મારું બીમા પેલું બીમાર થઈ જાવ અને થોડુંક લુઝ મોશન જેવું થાય. ક્યારે ક્યારે તો મારી તબિયત પણ બગડી જાય.
જોઈ લે જે બધું દુખાય તો ઘરે તો પછી ટૂંકા સમયગાળામાં આપણને એટલું દેખાય તું નથી. પણ દેખાય પણ લાંબાગાળે આપણે નુકસાન કરતું જ હોય. ખૂબ નુકસાન કર્યું આપણે પછી ઘણી બધી આપણું કર્યું તું.
હમ્મ. હમ્મ હમ્મ. એ વાત તમારી હાચી જ છે, સ્કૂલ ટાઈમમાં તો આપણે જમતાં હતાં તો
ઘરમાં વૃધ્ધ અને એ લોકો હોય તો ઘરનું બનાવેલું બહુ સારું રે.
હમ્મ. સ્કૂલ ટાઈમમાં તો મમ્મી વેહલા ઉ ઉઠીને આપણા ટિફિન બનાઈને આપતાં તા સા શાક અને રોટલી. અને આપડા કોલેજમાં અ સ્કૂલમાં જમતાં તા અને કોલેજમાં આપડે આવી ગયા છે તો આ બધું તો આખું ચેન્જ થઈ ગ્યું છે આ બધું સિસ્ટમ છે જ નહીં કે તમે આવ રીતે જમ શો કે શું જમશો આપડે તો ઘર મમ્મી આપશે તો ટિફિન તો પણ નહીં લેવો છે કે નહીં મને લેટ થતું છે આવું છે તેવું છે. બધા કેફેમાં જાઈને જમ્યા કરે કોફીને એ અ પેલા કોફીને, માચાને એ બધું. એ તો વિચારતાં જ નથી ને કે આપડે જમીને પછી આ બધું જમહે તો હારું છે અગર તમે જમેલા જ નથી અને આ બધું હ જમશો તો તમારું બોડીના હું થાય? બોડીના ના પ્રોટીન મળે ના રિક્વાયરમેન્ટ્સ મિનરલ્સ મળે. તો તમે આજ ના તો કાલ હોસ્પિટલાઈઝ થઈ જશો.
અને ઘણાં લોકો અત્યારે આજકાલ એવો ટ્રેન્ડ છે. એમાં બારે જમ
હમ્મ.
હમ્મ હમ્મ.
નતર વિડિઓમાં તો બઉ
કાયરા. હ. હ તમે યકીન નહીં માનશો મારી એક નાલ્લી બેન છે. એ અત્યારે સ્કૂલમાં છે. તો સ્કૂલમાં એ એ સ્કૂલમાં એવું છે અ પેલું પ્રોગ્રામ અને સિસ્ટમ કે તમે બહારનું જમશો જ ની અયા બહારનું ની લાવાનું. ના મેગી, ના બિસ્કીટ, ના ફાસફૂડ કાઈ પણ નહીં જે પણ લાવાનું છે ઘરનું જ લાવવાનું છે ઘરનું શાક ને રોટલી. દાલને ભાતને ખીચડી, ક કઢી આ બધું જ ચાલે ઘરનું. બહારનું કાઈ પણ ચાલે જ નહીં.
લાગે હું પણ મારે બે ત્રણ
હમ્મ. હમ્મ હમ્મ.
બનાવીને ઘણી વખત બીજા છોકરાઓને પેકેટ વધારે મગજ ઉપર આવીને એજ થાવાનુ છે પછી તો ય જે ને આકડો
હા હા એ તો તમારી વાત હાચી જ છે. મારા પ્રમાણે તો જો ઘરનું તમે જમશો તો એ સારું છે અને મમ્મીના હાથનું જમશો તો એ સારું છે. આના આના ઉપર ભી તમે અગર થોડુંક બોલશો મમ્મી તીખું બનાવજે યા મોડું તીખું બનાવજે તો એ બનાઈ શકે તમે બહાર જમશો તો તમે જે કહેશો એ પ્રમાણે ની થાય. રેસ્ટોરન્ટમાં જે વેટર ની સાેબ જે બનાવશે એજ તમે જમવું પડે. એ એ એમની પ્રમાણે બનાવશે. કે એ જો છે એજ એજ બનાવશે અને તમે ઘરમાં જમશો. કે અ તો તમે તમારા જ પ્રમાણે જ જમી શકો ઘરમાં તમે પી અને કાઢા અને શરદી થાય જાય તો તમે કાઢા પણ પીવું મળે. એમથી તારું ચોસ તને આ બધું સારું રહેેશે. અને બીજું તો તમે કેફે ના આ બધું જગ્યા જશો તો આ બધું તો મળાય નહી. ક્યારે પણ. હમ હમ.
ઓ
હા ચાલો ઠીક છે મળીએ આપડે, તમારી વાત પણ હચીક છે. ચાલો, ચાલો ઠીક છે જય શ્રી કૃષ્ણ.